હાલો હમ્મ હું કે?
કઈ ન હું કરે.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
. શું કે મમ્મી લોકો શું કરે?
કઈ નઈ જમવાનું બને.
હું છે જમવાનું?
અને.
. હા ઘરે બધા સારા હું કેવ બીજું બધું
બમ
ચાલો કેથી ફરવા જાયે
મને આવ
સાપુતારા
ની આવાનો
આવું વાત કરાય
હમ
આવું વાત કરવાની હોય
ત કેવી કરવાની
તો ટોપિક પર વાત કરવાની હોય કોઈ આવું વાત કરે
આમા હું છે ટપિક મને ની ખબર
તો ખોરાક હોય પરી વાર હોય
એવું
ટ્રેડિશનલ હા હા એટલે તો મેં કીધું ફરવા જઈએ સ્થળ સાપુતારા
હું શે સાપુતારામાં
હમ હાલો
કું લા
હાલો હાલો
હાલો
હા
કોણ જવાનું સાપુતારા
સાપુતારામાં કેટલું ફારવા લાયક છે હમણાં વાતાવરણ કેટલું હારું છે મારા ફ્રેન્ડ લોકો આપડે જઈએ ફ્રેન્ડ લોકો છે
હા હમણા મોનસૂન ચાલે સનું વરસાદની સિઝન ચાલે તો
તો વર્ષાર એટલે નઈ જવાનો?
કો સાપુતારા જઇએ ડાંગ જઇએ. મે જોવા લાયક સ્થળ ગીરાધોધ
કઈ વાત જવાનું નહી મારે
એવું શું કેવ બીજું
હા
શું કેય બીજું અભ્યાસક્રમ સ્ટડી કેવી ચાલે
બો મસ્ત ચાલે
બોમસ તો ચાલે આ વખતે કયા કયા વિષય છે?
આના વિશે.
સ્ટડીમાં અકાઉન્ટ સામાજિક કા છે? આપડો અઉન્ટ છે.
સામાજિક, પર્યાવરણ
એ એ તો પ્રાઈમરી ના વિષય આપડ કોલેજમાં શ કોલેજમાં અઉન્ટ છે, ઓડિટિંગ છે. બીઆર એસ છે, ઇકોનોમિક્સ છે. ઇકોનોમિક્સમાં આ વખતે અ ચાર કે પાંચ ચેપ્ટર છેવ
એવું
હા
હા
આ વખતે અસાઈમેન્ટ કદાચ આપશે વધારે
કેટલા?
હમ હ તો કઉ ઠારડ લાગે. તને હું હારડ તને હું હાર્ડ લાગે?
બી. કોમ
બીકો હાર ડ લાગે.
હા
તબજે પૂઈછો છે સબજેકટ
હ કોઈ નહી.
એક કે બીજું બધું હમણાં વરસાદ ચાલે આવે બધી બીમારી આવે.
હમ
કઈ બીમારી આવે કે તો?
હ હ કોરોના,
કોરોના ક્યાંથી આવવાનું આવું ક બોલે?
તો
હુંમા શું આવે કેમની? ડેન્ગ્યુ, મલેરિયા, મચ્છાર ખાડા ખાબો છે હોય તો પૂરી દેવાના હોય.
હા કારિયા વલ્ફ કો કોલીિન પ્રોગ્રેસ
હમમ
ઓ
તમને આરોગ્ય, નાણા નાણા બજારમાં હું ચાલે અત્યારે તે કે? આ રીતે વાત કરે ત કૌટુંમબિક જીવન તું કે બીજું ઘરે શું ચાલે રોપણી? હલો હલો! હાલો? હલો! હલો! હ હલો! હલો. નેટવર્ક નાહી ગીયુ. કેમ ની બોલે? હલો. હલો અવાજ આવે? હાલો. અવાજ આવે કે તમને? નેટવર્ક નાહિ ગીયુ કે કા ગીયા? હલો. કેમ ની અવાજ આવે તમારો? હલો. તારો અવાજ ની આવે. કા સે? હલો. હાલો. હાલો. હલો. તમારા ઘરે બધાની તબિયત કેવી છે? હલો. અવાજ નથી આવતો. હાલો. કેમ અવાજ ની આવે? મિસ કઈ કર્યું અહે અવાજ ની આવે. અવાજ ની આવે. કય નય. નેક્સ્ટ ગોલ કરવો તો. હલો. હલો. હલો. શું કંઈ પ્રોબ્લેમ લાગે નેટવર્ક પ્રોબ્લેમ? હલો હલો. કેમ પ્રોબ્લેમ લાગે? ઉઠું છે. એમ અવાજ નય આવે તમારો. જમવાનું જવાનું તૈયાર થયું કેટલું થીયુ? હલો. હલો. હલો. કોલ રેકોર્ડીંગ થાય તને ખબર નહીં હલો.